હેલો
હા હા જય શ્રી કૃષ્ણ મારો અવાજ આવે છે
હેલો
હા હા બરાબર છે કઈ નઈ આપડે શું ચાલે હમણાં
બસ ચાલ્યા કરે છે
હમ હમ બરાબર હું પણ હમણાં તો કોરોનામાં એટલે લોકડાઉન ચાલતું છે
હમ હમ હ
અહિયાં ઘરે જ બેસયા છીએ તમે શું કરો
બસ ઘરે ઘર કામ કરિયા કરીએ
બઉુ કંટાળો આવતો હોય છે કે
પણ થોડું ઘણું આમ તેમ ગમવાનું કામ આવે છે પંખા રિપેરીંગ નું મોટરનું એટલે કર્યા કરીએ છે ચાલ્યા કરે છે
અમે પણ આ બેહી રહેલા છે કઈ નઈ આમ ઘરનું થોડું થોડું કામ કર્યા કરીએ
હમ હમ હમ
હા હા બરાબર છે કઈ નઈ ચાલ્યા કરે
હા
હમણાં હાલમાં કરે
હા કરીયએ કરીયએ કરીએ કરીએ ગામમાંનું કોઈ ન બગડ્યું હોય પણ પંખા છે મોટર છે એવું બનાવી્યા કરીએ
હમ
થોડું ઘણું કામ આવે છે
હ બરાબર છે મારે પણ હવે
હ
હવે ઉનાળો ઉનાળો ચાલુ થઈ ગયો છે ને એટલે મારે પણ હવે થોડક પંખા રિપેરિંગ કરવાના છે
હા તો કઈ નઈ આપડે ત લઈ આવજોને ઘરે
હા હા બરાબર છે એ જવા પડશે કે તમે આવશો ઉતારવા
અ તમને નહી આવડતું હોય તો આવવા ઉતારવા
હમ હમ
હમ એમ તોું આવે છે રીપેરીંગ કરવા માટે પંખા પણ તેનાથી નહી ની કરી શકે તે ઘરે જઈને ઉડાડી ના
હમ્મ હમ્મ બરાબર મારે તો બે પંખા ઉપર ના છે અને એક પંખો રસોડામા છે.
હમ્મ હમ્મ હમ્મ
પંખો જે ટેબલ ફેન છે તેને જરાક સર્વિસ કરવાનું છે. હમ્મ બરાબર છે કઈ ની તો તમને ટાઈમ એકજેસ થાય તે પ્રમાણે કેજો ની આવી જાજો
હમ્મ હમ્મ
હ તો મને ફ્રી ટાઈમ હોય ત્યારે હું થોડું કરી દઈશ.
હમ્મ હમ્મ કઈની કઈની ફોન કરજો ને એટલે મેં આવી જવા
હમ્મ હમ્મ મારે પણ તો થોડુંક આવુક વધારવા તો કઈ છે કામ કરવું જોવું જ પડશે.
હા હા
કઈ નહી આમ તો ધીરે ધીરે ખુલી જતું છે લોકડાઉન પણ
હા એતો અવે થોડું ગણું ખૂલસે થોડું ઘનું
હમ્મ
એ હોય એ તો
બરાબર થોડુંક થોડુંક છે હવે ખોલી જાય એટલે અમને પણ બોલાવી લે છે બે ત્રણ દિવસમાં એ લોકો કઈ કીધેલું હતું હમણે તમને ફોન કરશું એટ ત્યાંરે આવજો
હા હા
એ તો એ લોકો પણ કામ થોડુંક વરી જાય છે એટલે એ લોકો બોલાવશે બે ત્રણ દિવસમાં
તમારે કઈ કંપનીમાં તમારે શું કરવું
કઈ નહી અમને બી લોકડાઉન લાગેલું છે એટલે અત્યારે તો કોઈને બોલાવતા નથી ત્યાંનો જે કોલોની વાળા ભાઈઓ છે એમને નજીક ના છે એટલે એવુ જાય કરતાશે
હા એટલે ત્યાં જ
હમ્મ તા જ રો કાઈ છે એટલે એવું કેને બોલાવેશે
હમ્મ હમ્મ બરાબર છે. શું કેવ તમે જમી લીધું કે બાકી
હા જમી લીધું જમી લીધું તમે વેક્સિન વેક્સિન મુકાવ્યા છો કે બાકી જ છો
હ સર વેક્સિન ની પહેલો ડોઝ મુકાવલો છે બીજો ડોઝ મયનો પછી આવશે એવું કીધેલું હતું.
હમ્મ હમ્મ
તમે કેટલા
આપડે બે વેક્સિન મુકાઈ ગયા છે. પેલો વેક્સિન બીજા વેક્સિન મુકાઈ ગયેલા છે.
બરોબર તમારી ઉમર કેટલી છે
અમારી ઉંમર છે તે ચૌવાલીસ વર્ષ છે નાટી જો હાલમાં મૂકવાનું બાકી છે હવે મકાવ શું.
તો. મારે એકવીસ વર્ષ છે એટલે બે જ ડોઝ આવ
હા હા. બધા વેક્સન મુકવા માટે ડરે? ડરે છે પણ વેક્સિન બી જરૂરી છે. હા.
હા એટલે આપડે વાતે સારું કેવાય એમ.
હમ્મ.
આપડેને પ્રોટેક કરે જે ગ હમણાં જ હોય વાયુ મૂકે સ્વરૂપે હોય તે આપને અંદર શરીર માં પ્રવેશ કરે તેના માટે વેક્સીન નો ડોઝ બનાવે છે.
હમ્મ હમ્મ.
પછી અંદર જઈને બધા કીટાણુઓને
નાશ કરે છે ને સારું
કરે.
હા.
એજ આ રીતના બધું સરકાર દ્વારા નીકળેયું છે બધું.
હમ્મ હમ્મ.
પ્રગતિ થશે ધીરે ધીરે.
આમાં તો લોકડાઉન છે તો ટીવી પર રામાયણને મહાભારત આઉ તું આઉ તું હોય શે અત્યારે હાલમા.
હા બરાબર.
રામાયણ જોવાની પણ બહુ મજા આવે છે.
અમારા ઘરે પણ દીદી ચાલુ જ થઈ જાય છે સાંજે આઠ
હમ્મ, સારું થઈ જાય છે. એમાં એને જોવાની પણ બહુ મજા આવે છે.
હમ્મ, હમે તો ઇન્ડોર ગેમ કે ગમે તે ફોનમાં ગેમ પણ રમીએે છીએ.
હા મને એવી કે રમને એવું રમીએ પણ ટી ભી જોઈને કેરમ ભી રમએ આખો દિવસ ટાઈમ પસાર કરવું પડે.
રમતા રમતા બપોરે સુઈ પણ જઈએ.
હમ્મ.
થોડક થાક ઉતરી જાય અને પછી ઉઠી ને થોડું નાસ્તો એવું બધું કરીને છે નેવું થોડોક અભ્યાસ પણ કરી લઈએ ઓનલાઈન કોચિંગ ચાલે છે અમારું.
હા ઓનલાઈન અભ્યાસ ચાલતો હોય છે.
હા એટલે સ્કૂલ વાળા જે મને એપ્લિકેશન આપેલી હોય ને
હા.
તેના પર અમે જોઈએ છીએ. વિડીયો કોલ કરીને કરતા હોય છે.
હમ્મ હમ્મ.
તેમજ લાઈવ યુટ્યુબ પર પણ એ લોકો ચલાવતા હોય
હા.
અમે બધું લોકો ન હોમવર્ક આપે તે કરતા હોય છે.
હા.
એ બે ત્રણ ફરિયા શે ને સર લોકો પણ અમારા ઘરે આટો મારીને જોઈ જાય છે કે છોકરાઓ છે કે નહી. એમાં જે હોમવર્ક કરે છે કે નહી એ બધું ચેક કરી જતા હોય છે.
હા. હા.
એ લોકો ટીચર તરીકેની ભૂમિકા ભજવતા જ હોઈ છે.
હમ સારું કેવય ભાઈ થોડું.
હા કોરોનામાં તો હમણાં ફ્રુટ ને? નારીયેલ પાણી ને એ બધું પીવું જોઈએ એમ.
હમ પીવું જોઈએ શરીર માટે પોસ્ટિક કેવાય. પાર્સલ મળી રે એ માટે ફ્રૂટને.
હમ એમાં બધી શાકભાજી પણ અમે લાવતા હોય છેએ ઘરે તો એજ કરીએ છીએ. કીટાણું. કે જેથી કીટાણુ આપણા શરીર માં નહી જાય એ.
હમ હા.
બીટ ખાવાનું બૌ સારું કેવાય કે લોહી વધારે બનતું હોય છે.
હા બીટ ગાજર ખાાવું જરૂરી છે. એનાથી લોહી પણ વધે છે.
હમ મારા ઘરે કાલે જ આવ્યા છી એ એ પણ.
હા
તે પણ આ બધા વેચવા આવતા હોય છે.
હ બચવા આવતા હશે ને ટેમપો આવ તો હશે ને? ઘેર બેઠા ટેમ્પો આવે છે. કારણ કે બજારમાં તો માર્કેટમાં બી લોકડાઉન લાગેલું હોય છે જવા નહી દે. હ ગરમી પણ હોય છે.
એને જ ખબર.
હમ. હમ.
એ લોકો પણ વેચતા જ હોય છે એમ.
હમ હમ.
એ લોકો પણ માસ્કનોઉપયોગ કરતા હોય છે. હેન્ડ ગ્લોવસ નો ઉપયોગ કરતાહશે. હોય છે હ તો પછી હવે? અમારા ઘરે પણ કરતાએ. ચાઈ પતિ લિયાવે.
ને સાથે હાથ ધોવા માટે રાખવું પડે.
હમ રાખવા જ પડે ને આપડા કીટણુ બીજાના હાથ માં જતી રહે.
હમ
લુપ્ત થઈ જાય એમ.
હા હા હા
અમે પણ દિવસમાં બે વખત નઈએ છીએ સવારને ને સાંજ. સાંજે આમ કે જેથી શરીર સ્વસ્થ રહે.
સુ થશે એમ. સારું કેવાય.
હમ જમતા પેલા પણ અમે હાથ ધો ઈએ છીએ બરોબર.
હા હા
હમ ખૂબ કાળજી લેતા હોઈ યે છીયે અમે તમે પણ લેજો.
છો
કારજી લેજો કરજી. હા
હા
હમ હમ હમ તમે જમી દીધું બાકી છે
હમ જમી લીજું જમી લીજું
જમીને બેઠો છું એટલે તમને થોડોક યાદ કર
હા હા હા
તો પછી કઈ ન વેક્સિન લઈ લેજો
હા લઈ લેવાનું છે ત્રીજો રોસડો છે
હા ી જઢ્યોસ
હમ
બરાબર છે કઈ નહી હું પણ હવે જમીન સુવાની તૈયારી
હા હા
ટીવી માં જોયા કરીએ છીએ બધા બાળકો સાથે બેસીને
હમ હ
ની વા તો કંટાળા આવે ઘરની ઘર એટલે વહેલું સુઈ જાય છે
હમ આખો દિવસ કંટળી જવાય તો સુઈ જાય પેલા
હમ ચલે તો કે હવે તમે પણ હવે કઈ કામ કરવાના હ છો
હમ મારું કામ તો થોડુંક પટી જ ગયું છે હવે સુવાની તૈયારી કરીએ છે
ચાલો તો હવે હું પણ વસ્ુઈચ જાઉં બાય
હમ હ ચાલલે ચાલ
ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હા હા બાય